બસ મજા-તમે કેમ છો?
હું પણ એકદમ મસ્ત મજામાં છું. શું ચાલી રહ્યું છે?
બસ, જો જીવનમાં તો અત્યારે ક્યારેક-ક્યારેક સમયની દુવિધાઓ થાતું હોય એવું લાગી રહ્યું છે. હે-હે કે પોતાના માટે સમય નથી ની નીકળતો બાળકોમાં સમય જતો રહે છે. સવારથી સાંજ કામમાં ન કામમાં જ. નાનું મોટું કઈક ને કેઈક એવી વસ્તુ આવીને ઉભી હોય. એમ થાય કે જ-જવાથી ખર્ચા. સૌથી તો મને એમ લાગે છે આ મોંઘવારી જે વધી છે ને એમાં એ તો તમને ખબર હશે હમણાં-હમણાં જ આ બધા યુદ્ધના ચાલી રહ્યા છે પાંચ છ મહિનાથી ખબર નઈ શું એ લોકોને મળે છે યુદ્ધ કરીને. પણ મોંઘી વસ્તુઓ બધી જ મોંઘી વસ્તુઓ. એમાંય આપડે આ મધ્યમ વર્ગના જે લોકો હોય ને એના માટે તો મને લાગે છે મોંઘવારી એટલે આમ આમ એમ થઇ જય કે ઓ બાપરે શું કરશું? કેમ બે છેડા ભેગા કરશું? ગરીબ હોય તો માંગી ને ખાય. પૈસા વાળાએ તો કઈ કમી જ નથી ખૂટતું નથી. ક્યાં જવાનું આપણા માટે તો થોડું ઘણું ફરક થાય એટલે તરત જ-અ, ઈફેક્ટ કરે બધી વસ્તુમાં. તો મારે તમારી પાસેથી જાણવું છે. કે તમને શું લાગે છે જે આ વધતી જતી મોંઘવારી છે યે આપણા બજેટને કેવી રીતે મતલબ અ કરે છે કે ભઈ હા ચલો, નથી મેળ પડતો.
એ તો તમારી એકદમ સાચી વાત કીધી હો કે મોંઘવારી તો આજકલ મને લાગે છે. કે એવો મુદ્દો છે એવો વિષય છે ને. કે મન લાગ્યું બદ્ધા જ આને બાબતમાં ચર્ચા બઉ જ કરતા જ હશે.
હ.
એટલે કે, મોંઘવાર ઝોલ્યો ને કે આપે કેવાય ને કે મધ્યમ વર્ગ વાળાને તો વધારે જ નડે છે. એટલે કે આપડે કેવું લાગે કે આપડા આપડા બાળકોને શિક્ષણ આપીએ સારું એના એમના માટે આપડે એક સારી સ કૂલ ઝોવે, તો એમના પણ ઝોવોને કેટલા ખર્ચા છે અને એટલી મોંઘી સ્કૂલો છે હમણાં તો બાપરે તમે બારે, પણ ઝાઓ સાક્ હજી લેવા ઝાવ, તો પણ કેટલી મોંઘી વસ્તુઓ બધી મળે છે એમ. અને તમે કેઓ મારે, હવે આપડે કેવું છે કે અ સારા ર આપડે બાહરે ઝાય તો આપણે સારું દેખાવું જોઈએ, એના મા કે આપણે સારા કપડાં લઈએ હવે સારા કપડાં પણ તમે જુઓ તો કેટલા મોંઘા મળે છે. તો મોંઘવારી તો કેવાય ને કે બદ્ ધી જ જગ્યાએ છે, એ-એટલી મતલબ કેવાય ને મોંઘવારી ચાલુ છે કે શું કેવું, કે મતલબ કેવાય ને કે આપડે અ મધ્યમ વર્ગમાં રહીને મતલબ ક્યારે કએમ લાગે કે શું ગુનો કર્યો છે, એટલે કે આપણે ઉપરના લેવલમાં જવા માટે થઈને. ઘણી મહેનત કરવી પડે, કેહેવાય ને કે હવે મોંઘવારી એટલી છે. કે એમાં આપડણે ટેક્સ પણ ભરવો પડતો હોય છે. હવે તમે વિચાર કરો ના તો આપણે ઉપરના વર્ગમાં છે ના તો આપણે સૌથી નીચેના. તો આપણા પાસેથી એટલો પૈસો જતો હોય છે ને. કે બધી જગ્યાથી પૈસો જાય, હ અને આપણા ઘરમાં મન લાગે હવે તો મોંઘવારીના કારણે જે એટલા પણ મેમ્બરો બધાને મને લાગ કમાવું એક, કેહેવાય ને કે અનિવાર્ય થઈ ગયું છે, એટલે કે બધા કમાશે તો જ ચાલશે એવું લાગે. અને મોંઘવારીના કારણે છે ને આપણે ઘણી બધી વસ્તુઓ નથી કરી શકતા. હવે તમે ફરવાનું જ લઈ લ પણ બધાને મન થાય બારે જવાનું ખાવા પીવાનું ફરવાનું. હવે મોંઘવારી એટલે છે કે આપણે બધી વસ્તુ માટે છે ને વિચાર કરવો પડે, આપડે જેમ કે કોઈ વસ્તુ લેવી હોય તો આપ ત્યારે તો કેટલી મોંઘી છે જવા દે, આપણે થોડી માં ચલાવી લે પણ જયારે આપણે વસ્તું લઈ છે ને, તો એ પછી ગમતું નથી આપણું પછી મન માનતું ન હોય. તો આ બધું પણ છેને મને લાગે કે અ થઈ ગયું છે. અને મોંઘવારી ઓછી તો મને લાગે છે કે હવે ન થઈ શકે, એટલે કે આપડે કેહેવાય ને કે પોપ્યુલેશન જેટલી વધી ગઈ છે. અને લોકોને પણ હવે કેહેવાય ને કે બધી જગ્યાઓમાં જવું હોય મોટા મોટા લોકો છે જેમાં પાસે પૈસો છે. એ લોકો તો બધી જગ્યાએ જાય છે ને એના એ લોકો બધી વસ્તુ લએ છે. એટલે મને લાગે કે આ બધું બોઉ મોંઘું થઈ રહ્યું છે, લોકો છે ને આમ કેવાય ને કે પોતા પાસે સ્ટોર કરીને રાખતા હોય છે વસ્તુ. એટલે વસ્તુની કિંમતો વધે છે. અને એટલે આટલી મોંઘવારી વધે છે, તમને શું લાગે?
હા બિલકુલ, તમારી વાત બહુજ સાચી છે. અને ક્યાંક ને ક્યાંક હું તમારી વાતો થી બહુ જ રીતે સહમત છું. કેમકે અમારે પણ જો કેવું થાય ઘણી વાર આપડે આપડો. તો ખર્ચો ઓછો કરી દઈએ, જેમકે મને સાંભળે છે કે જ્યારથી લગ્ન થયા પછીથી પોતાની ચોઈસ ની વસ્તુઓ તો મે છોડી જ દીધી. એવું નથી કે નથી આપડે કમ્ફર્ટેબલ આપવા માટે સામે વાળું. પણ મનથી જ એમ થાય, કે હવે આપડે એવલું કઈ ને આપણે ગુજરાતીમાં હું તો ને હુંતી બે જ જણા છીએ. કમાય તોય આપડુ ને ઉડાડીએ તોય આપડુજ છે એમ. તો પછીથી થોડું કે ને માઈન્ડસેટ થોડું એવું થઈ ગયું કે, પેલા હું આમ બ્રાન્ડેડ કપડાં પહેરતી, ચપ્પલ મહિને મહિને બે મહિના ના થતો નવા. ફિઝિકલી પણ આપણે વેક્સિંગ છે કે થ્રીડિંગ છે અ મહિનો ના થયુ હોય તો કમ્પ્લીટ રેડી પણ થોડું કેને આમ ચેન્જીસ આવી જાય, બચત કરવા માંડીએ, એક મેચ્યોરિટી લેવલ આપ આપડામાં આવી જતું હોય છે. તો હું પણ જે મારા એક્સપેન્સ હતા બધા જ મેં છોડી દીધા સડનલી એક સાથે. તો એમ થાય કે ના બે પૈસા બચશે, તો મને ને મારા ઘરવાળા ને કામ આવવાના છે, એમાંય જ્યારથી મારું છોકરું આવ્યું છે, બે વરસ ત્રણ વરસ ત્યારથીન તો હું નાની નાની વસ્તુમાં વિચારતી હોય, કે દસ રૂપિયા પણ કેમ બચે છે. કે ભાઈ ચલો આ એને હવે તો શું મોટું થશે અત્યારે સૌથી વધુ મને લાગે છે ખર્ બાળકો ના છે એવું નથી કે બાળકો ખર્ચાવે છે, પણ એની પાછળ ન છૂટકે પણ ખર્ચ કરવો પડે. કારણ કે જો સાજું માંદું થાય તો દવાખાનું જ ઓપ્શન છે. અ મોટું થશે તો સ્કૂલ બેસાડવું જ પડશે, ઓપ્શન જ નથી ને આપડી પાસે, ચીલાચાલુ સ્કૂલ માં બેસાડસી તો તો એ રીતનું બાળકમાં બધા ગુણો આવશે, કેમ કે ખાલી ઈ મેટર નથી ને સ્કૂલ પણ મેટર કરતી હોય છે, ઘણી વાર વ્યવસ્થિત સ્કૂલ માં બે સાડવું પડે, જેવીતેવી સ્કૂલમાં બાળક ખરાબ પણ બની શકતું હોય છે, ટ્યુશન્સ જોશે એની ફીસ પણ દેવી પડશે. અ એના થોડા ઘણા આપડે પણ બાળક હતા, તો આપણને પણ ખબર છે ને કે જોઈએ તે જોઈએ.. તો આપણે પણ એઝ અ મધર ફાધર આપણે પણ બાળકોમાં એ વસ્તુ જો જોશે માંગશે તો તેવું પડશે, તો ક્યાંકને ક્યાંક એવી રીતે મેં ખર્ચા ઘટાડીને અ તો શરૂ કરી દીધું છે, કે ચાલો હા બચત થાય. અને બીજી વાત કરું તો, હા આપડે ર ઘરે ગૃહિણી છે તો આપડે રસોઈ કરતા હોય. તો રસોઈમાં પણ ઘણી વાર કેવું છે, કે ખાવા પીવાનું વધી જતું હોય, તો બીજે દિવસે યુઝ- કરીએ, કે થોડું ઠંડુ ખાઈ લઈએ. તો એક તક નું સબ્જી બચી જાય છે, દસ વીસ રૂપિયા ત્રીસ રૂપિયા તો આપડે ગૃહિણીઓ તો ક્યાંક ને ક્યાંક મને લાગે છે, થોડું બાંધછોડ કરી જ લેતા હોઈએ. કપડામાં પણ મને લાગે છે, કે લગભગ તમે ને હું બંને જ આવી ગયા, બધી ગૃહિણીઓ. કે ભાઈ ચાલે છે ફાવશે. ચલાવી લઈશું મતલબ એવો જ લગભગ હોય છે. હા એ ઉંમર જે હોય તમારી એમાં અમુક લોકો એવા હોય કે ભાઈ ચલો આ નથી મને મળતું આ નથી મળતું.
મારા ખ્યાલ થી તો મને એવું લાગે છે કે આપડણે સમજવું જોઈએ, બહાર પણ ઘણા લોકો ના શું શોખ હોય હરવા ફરવાના બારે ખાવા જવાનું જ તે. એવું નથી જરૂરી તમે હા નાની મોટી સ્ટોલ ઉપર પણ જઈને ખાઈ શકો. જો હોટલ ફાઈઇવ સ્ટારમાં ખાવું એવું જરૂરી નથી હોતું. તો આ બધું તમે જો થોડું બાંધછોડ કરતા શીખ ખચમ તો મને લાગે છે કે, તમારા માટે બેનિફિશિયલ છે. મોંઘવારી સામે તમે થોડુંક લડી શકો છો એમ કે ભાઈ ના થોડા ખર્ચા ઓછા કરવાના જોઈતી વસ્તુમાં જ પૈસો જવા દેવાનો એમ, તો તમે ક્યાં કઈ રીતે આમ થોડી બચત કરો છો પૈસાની ને પણ થોડું તમે વાત કરશો?
હા ચાલશે હા બચત ની તમે વાત કરી તો સાચું કહો તો, બધી જગ્યાએ જ બચત કરું છો અને સાચે મોંખવારી વધી ગયા પછી તો, તમને કહું ને કે મને એવું લાગે બધી વસ્તુમાં જેમ કે આપણે સાાભાજી લવા જઈએ ને તો, દસ જગ્યાએ આપડે. પછે અરે હા અ તો પાંચ રૂપિયા ઓછા છે ચાલ અહીંયાથી લઈ લેશો. પછી આપડે કપડાંમાં પણ એવું કરે કે સેલ લાગ્યો છે ચલો હ ફટાફટ લઈ લઈ. અને એટ કે બધી વસ્તુઓમાં જેમકે હવે હું તો સાચું કહ પેલા તો પાર્લર પણ વહી જાતી, આપણે કું પૂછતા નહી પણ જેમ જેમ બધી જગ્યા રેટ વધે છે ને તો હું શું કરું, ઘણી વાર છેને જોઈ લઉં કે ભાઈ મને પાર્લર જવો વધારે જરૂરી છે. કે એટલું જરૂરી નથી તો ઘણી વાર હ ઘરે જાતે જ ઘણી વસ્તુ કરી લેતી હોઉ. હમણાં તો તમને કહ મારે ક્યાંક મેરેજમાં જવું. તો અ મારે પાર્લર જવું હતું. પણ પાર્લર માં એ મને કે મારી પાર્લર વાળી હતી ને બીજી એક હતી જે મોટું એક છે અહીંયા અમારા ગામ પાસે મોલ જેવું ત્યાં પણ તમે જોુવું તો એટલા બધા રેટ એટલું મોંઘું. બીધું આટું મોંઘું ખાલી આટલી નાની વસ્તુ માટે થોડી દેવાના હોય પૈસા, તો મે જાતે જ કરી લીધું ઘરે અને જો પેલા તો વાંધો આવ્યો કે, અરે કેટલો ટાઈમ વેસ્ટ થઈ ગયો હું પાર્લર જ જઈ આવી. હોત તો ભારે પૈસા ગયા હોત ચાલી જાત, પણ પછી એવું લાગે કે આપણો ઘરનો પ્રસંગ થોડી હતો. બીજાના પ્રસંગ માટે શું આટલા પૈસા ખોટા ખર્ચવા, અને પ્રસંગ પણ પતી ગયો અને સરસ બધું થઈ ગયું, તો એવું છે ને કે અ હવે તો બધી જગ્યા એમ લાગે કે પૈસા બચાવી લે. મતલબ કવાયના પાર્લર માં તો બહુ જ પૈસા જતા હોય, તો મેં તો સારા હું તો ક પ્રોડક્ટ્ થોડા બહુ લઈ લીધા છે ઘરે. અને હું જાતે જ ઘણી વસ્તુ શીખી લઉં છું ને કરી લઉં છું હમણાં તોને સાચે ઘણું સરસ લાગી રહતું. મતલબ ફોટા તો હવે તમે ખબર જ છે કેમેરા કેવા સરસ આવી રહ્યા છે. તો ફોટા તો સરસ જ ગાવાના છે આપડા. તો એવું જ છે ને કે બધી જગ્યાએ આમ લાગે ને કે આપણે વિચાર કરવો પડે. કે હાલો હવે આપડે મોલમાં પણ જઈ તો એવું લાગે કે અરે, આ તો કેટલું મોંઘું છે જવા દ્યા આપણે આના નથી ખાવું આપડે થોડું ઓછી વાળી આઈટમો સસ્તી વાળી આઈટમો જોઈ લઈ તો એવું શું ને કે જગ્યાએ આપણે જતા હોય તો બચતનું તો મને લાગે કે અરે આ બચતનું મને લાગે કે મહિલાઓમાં વધારે છે. મહિલા આપડે શું વિચાર કરી કે હા ચલો ને વસાવીને આપણેે જ કામ આવશે આપણેે જ કામ આવશે એમ કરીને છે ને આપડે શું કરીએ કે ઘણી વાર મેં મારા મમ્મીને પણ જોયું છે કે દૂધ વારાને પૈસા દેવાના હોય ને જયારે તો એ શું કરે મારા પપ્પા રોજ ના છે ને રાખી દેતા પૈસા સો રૂપિયા કે ભાઈ જયારે મહિનો પૂરો થાય ને તો દોધ વારને આમાંથી પૈસા આપી દેજે. તો કેવું છે કારે આપણેે વધારે દૂધ મગાવ્યું ક્યારે ઓછું મંગાવીએ હું દૂધમાં પણ સાચું કો તો બચત કરું એવું લાગે કે ના આજે ઓછું આપડે ચાલી જશે કઈ વાંધો નથી આજે તો દહીં પયડુ છે. તો હું દૂધ વાળા ને ના પાડી દઉ કે ભાઈ દૂધ ન લે આવતો
હમ્મ સાચી વાત છે એટલે આપડે બને એટલું જ છે ને મને લાગે છે હરેક ગૃહિણી એમાં આવી ગઈ આપણેે દૂધ દહીં છાશ થી માંડીને જેટલું હોય એ બધી જ રીતે મને લાગે છે કે આપણે બચત કરતા હોય ચી બને ત્યાંથી છેલ્લી બાકી કઈ નઈ તો ઘરવાળા ના ખીચા માંથી દસ દસ રૂપિયા ભેગા કરીને બચત કરી લેશું આપડે. પણ કરશું ખરી એમ કે સમય એ જયારે એની પાસે પણ ના હોય ને તો આપણેે એક બેંક બેલેન્સ બનીને એને સપોર્ટ કરી શકીએ કે ભાઈ કોઈ વાંધો નહી ચાલો તમારા પાકીટમાં નથી ને લો હું દસ રૂપિયા વીસ રૂપિયા પચાસ રૂપિયા તમને આપી દઉ. પણ ખરેખર હા એવું નથી પણ જેન્ટસ પણ એની રીતે બચત કરતા જ હોય છે જ્યાં જરૂર લાગે ત્યાં એ પણ આપણને ટોકતા હોય છે ના પાડતા હોય છે ઘણી વાર શું આપણને એમ થાય ચલો ને કઈ નઈ આમ કરી લેય ઓલું કરી લેય પણ આપણને એ પણ મારા ખ્યાલથી સપોર્ટ કરતા હોય છે. અને મારા ખ્યાલ થી મોંઘવારી એક એવી વસ્તુ છે અત્યારના સમયમાં કે જો તમે અ સમયની સાથે તાલ થી તાલ મિલાવી ના ચાલો ને તો એક સમયે પૈસો ખૂટી તો જવાનો જ છે જો ગમે એટલો હોય ને ઓછો જ પડે કુબેરનું પણ ભંડાર ખૂટી ગયા હતા બધા એવું કેતા હોય તો આપણને તો ઓછું જ પડે. પણ મારા ખ્યાલથી જો તમે થોડું બચત કરો જેમ એમ કે ને જળ એ જીવન છે તો એમ અત્યારના સમયમાં પૈસો પણ એક જીવનનો ભાગ થઈ ગયો છે. તો શક્ય એટલું ઓછા પૈસામાં કેમ સર્વાઈવ કરવું એ આપણે શીખી જવું જોઈએ અને આપણી આવા વાળી જે જનરેશન છે આપણી પેઢી છે એને પણ આપણે મારા ખ્યાલથી શીખવવું જોઈએ બરાબર ને તો ચલો તમારી સાથે આ વિષય ઉપર મને વાત કરીને બહુ જ મજા આવી અને ફરી પાછું આવું નવી નવી વાતો સાથે આપણે મળીશું તમારો ખુબ ખુબ આભાર.
તમારો પણ ખુબ ખુબ આભાર વરી પાછા મળશું આપડે આવજો તમારું ધ્યાન રાખજો.
તમે પણ ધન્યવાદ